હલો જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્ર?
હા મરજામાં તમે?
બસ મજાઓ મજાનું બોલો શું ક
હા, આઈ ગયા તમારા મમ્મી પપ્પા ફરીને કે નથી આવ્યા?
હા બસે હમણાં જયા મને બૂમ ફાડી મેં કીધું આવું છું હું એક મિનિટ હ.
બરાબર.
હ.
હા.
બોલો બીજું શું કેતા તમે જોવા શું નથી ગમતું? એ વાત બરા હોરનાને કેમ કે રસ્તા બઉ ખરાબ થઇ જાય. હલો. હલો.
કાકાની તબિયત સારી છે હવે?
હઉ કાકાની તબિયત સારી છે.
પછી સોય મુકઈ કે દવાઓ ગોરીઓ કરી.
ના ના કઈ નઈ ખાલી જે સોય મુકઈ હતી એજ બીજું કઈ નથી.
બરાબર પાછું ધ્યાન રાખવાનું કેજો એમને હા.
હા એ તો અમે લોકો શું કરીએ ખટાશ વધારે નહી ખાવાની એવું જ કીધું છે અમને તો.
બરાબર.
ડોક્ટરે એવું કીધું છે કે ખટાશ વધારે નહી ખા એમના દસેક દિવસ કેમ કે સોય. કઈ છે ને એટલે.
હા હા હા.
બોલો બીજું હ.
મારે હજુ મોઢું તો કરવું કરવું જ લાગે છે.
તો તાવમાં શું હોય? કે એકાદ બે દિવસ એવું લાગે છે કેમ કે શું તાવ હોય ને કઈક ખાવાનું બી નાખ ગમે અને છે ને એકાદ બે દિવસ તો એવું રહે છે કે મોડા બઉુ કડવું કડવું લાગે. કઈ જ ના ગમે ખાવાનું.
શું પાછું દવાઓ કરું છું ને એટલે મને લાગે કરવું કરું.
હા બરાબર બીજું તમે જમી લીધું?
હઉ જમી, તમે જમ્યા? અમે તો આજે પદસ બનાાયું દા ભાત. અને બેસન વાળા મરચા આવે ને પેલા. તુલમ જ એ બનાવ્યા?
બરાબર બરાબર. બઉ થ અમે અત્યારે ખીચડી છાસ પાપડ ને સલાડ ખ
એવું?
આજે પાછું રવિવાર ને મસાલા ખીચડી બનાવી હતી.
બરાબર.
હ મને તો પેલી શ કોરી ખીચડી ભી બહુ ગમે. હું તો શું કરું ખબર છે પેલી પછી કોરી ખીચડી બની હોય ને સાદી. તો એમાં પછી છે ને તેલ ના પછી ખીચડી નાખી ને સાદા મરચ મરચા ને હળદર, થોડું મેગી મસાલો બનાવી ને મિક્સ કરીને ખ ને બહ મસ્ત લાગે એ ખીચડી, છાસ જોડે. તો મને બઉ અને મને તો છે ને આમ પૌષ્ટિક સારું અને સ્વાસ્થ્યને બી સોપાચન માટે બી સારું એટલે મને તો ખીચડી ને બટેકા બઉુ જ ખાવેમ. સારું લાગે આ ભોજન હોય ને તોને તો બઉુ જ ગમે.
હા ખરેખર આપણે સારું જ ભોજન જમવું જોઈએ જમવામાં તો રાતે તો. બપોરે આપડે થોડું સાદું ના હોય થોડું મસાલા વાળું હોય તો ચાલે જ. પણ રાત્રે તો આપડે જેટલું સાદું ખાઈએ ને એટલું સારું.
હ એટલે શું રાત્રે આપડ કાર્ય બી વધારે હોય ને કઈક કરવાનું. રાત્રે ઊંઘવાનું હોય ને એટલે રાત્રે સાદું ખોરાક હોય ને એટલે ફટાફટ પચી જાય એટલે સારું કેહેવાય એમ.
હા બરાબર.
હ બપોરે શું દાળ ભાત શાક રોટલી સલાડ છાસ. વાપડ હોય એટલે સારું. રાત્રે તો ઓછું જ જમવાનું મને મારા હિસાબ થી તો.
મને તો પછી ખાવામાં શસ દઈ હોય ને તો બહ મજા આવે જોગવામાં.
હા એ તો એવું જ ને છાસ ના દઈ તો જોઈએ જ.
હમણાં તો પાછું બરું દુખી જાય છે કશુંક બી ઠંડુ ખાઈએ છે તો.
એ મોસમ શું છે એવું છે ને કે થોડીક વાર ગરમી લાગે ને થોડુંક છે ને એવું લાગે કે હવે વાતાવરણ બદલાય છે એટલે એવું થાય. બધા ને થાય તાવ શરદીને એવું થાય.
અમારા ઘરની સામે મકાનનું કામ ચાલુ છે. તો રસ્તામાં બધી ખી્યો ખીલ્યો પડે. તથી ગાડી કાઢી ને તો ગાડી પંચર પડી જાય. પછી તમારા ફૂંફાથી તો ઘરે જ પંચર બનાવી દાય. ગરીમાં પચ સાથે જ કાઢીને બનાવી દે.
બરાબર બરાબર.
એવું કરી દે એમ, હા.
સારી વાત છે ને ઘર ભાવે એટલે સારું કેવાય.
હા ખરેપસર બનાવી દે તો.
અચ્છા અચ્છા બરાબર બરાબર.
હ, બધું જ ઘરે રિપેર કરી દે.
બધું જ.
ઘરે જ રિપેર કરી દે કસુ બી બગડે રહે તો એમ. પંખા બંધ, હા એમને તો બધું જાણે છે.
એવું છે બરાબર બરાબર.
હા.
હમ, બોલો બીજું.
હ શું શાંતિ છે તમારે? આડોશ પાડોશમાં બધા મજા. હામાં?
હવ બધા મજામાં આજે આઈટી નાની છોકરી બાજુ વાળા ભાભીની.
એવું પછી શું કેતી?
હવ પછી બઉ વાતો કરી એને મારા જોડે ને બેસી હતી ઈ. બેઠી હતી અમારા ઘરે જ દસેક મિનિટ જેવું તો મારા જોડે વાત કરી એને.
હ હ. હ બરા
હ પછી મને કેતી તી કે તમારી લીપ્સ સ્ટીક ને પાવડર ને એ બધું જોયું ને એ તો કતીથી બતાવો શું છે?
હા હં હં, પછી એ તો લઈને લગાવો બેસી જાય ને.
ના ના લઈને લગાવવા તો નથી બેસતી ખાલી જોયું એણે જોઈને ખાલી બસ આમ કીધું કે આટલું બધું છે તમારી પાસે આજે હા સાજે ભાભી આયા હતા.
કેટલા વાગ્યા આવે?
લગભગ છે ને પાંચ છ વાગ્યા ની આજુબાજુ જ આયા હતા. એ ને પછી મારી બેને બંને ગયા તો ચક્કર મારવા લગભગ હા શું છે. ના ના સોસાયટી નો એક રાઉન્ડ મારી આવ્યા એની પાછળ બેસીને હા ગાડી
એટલે ગાડી કોણે ભાભી એ ચલાવી કે તમારી બેને
હા અમારી બેને ચલાઇ એટલે જ તો એ લોકો સોસાયટીમાં જ નાનું રાઉન્ડ ખાઈ આયા પણ ચલાવતી મારી બહેન હતી એવું. એને હમણાં શીખવાડયે છે ને એટલે ચલાવતી હતી એવું.
હા પછી બરાબર ચલાવી
હો બરાબર ચલાવી
કેટલીવાર બેઠા ભાભી
ભાભી એના જોડે તો બે ત્રણ વખત બેઠા લગભગ
ના તમારા ઘરે કેટલી વાર બેઠા એ કવ
અ મારા ઘરે મારા ઘરે તો હતું અડધો એક કલાક મોટા પપ્પા ભાભી ને ત્રણેવ આયા હતા.
કેટલા વાગે સાંજે પાંચ વાગે
હા સાડા પાંચ જેવું કઈક થયું હતું.
પછી મોટી કાકીએ શું બનાવ્યુ આજે ખાવામાં
એ લોકો એ બંને બહાર જ ગયા હતા. એ બને ભી ભઈ ભાભી બહાર ગયા હતા અને મોટા મમ્મી પપ્પા બી બહાર ગયા હતા એને થોડું એવું કેહેતા હતા થોડું એવું નાસ્તો કરી. અને પછી અમે લોકો આયા એવું હ
બરાબર હ હ બ વા તો બર રવિવારે તો બાર જ જોઈએ ખાવાનું એ લોકો ને
એવું કઈક જરૂરી નથી. એ પણ ચાલે હવે રવિવાર આખાં અઠવાડિયામાં એક દિવસ તો ચાલે ને હવે બહાર ખાઈએ તો
હા બરાબર.
એ કેતાં તા હવે કાલે સવારે શું કેવાય આપડે પેલું મગ ની દાળ ના પરોઠા બનાવશે એવું કેમ ભાઈ કેતા હતા કે ટીફીન લઈને જૈઈછ હા એ તો એમને ક તોું કહેતા હતા એ કે ટિફિન લઈને જવાનું છે. એવું કેતા હતા ભાઈ એટલે તો મને કઈ ખ્યાલ નથી પણ એવું કે છે ખરા ટિફિન લઈને જશે એવું.
એમ નહિ તો મને છે ને તમારી મોટી કાકી નાં હાંથ ના છે. ને મગની દાળ ના પરોઠા તો બઉુ જ ગમે
મને ભી એમના મગની દાળના પારોઠા એમ બી બઉુ ભાવે
મને એમના હાથની પાઉભાજી બી બહુ જ ભાવ છે.
મને પાઉભાજી તો બિલકુલ નથી ભાવતી મારે શું પઉભાજી રોજ઼ ખાઈને તબિયત બગડી ને એટલે પછીમે પાઉભાજી બહુ ઓછી ખાવું.
પણ ઘરની તો ચોખ્ખી સારી હોય છે પાઉભાજી.
હાં ઘરની સારી હોય છે પણ આ ખાવાનું જ બંધ કરી દીધું છે. પાઉભાજી મને ગમતી જ નથી એવું.
આં મોટા હાકીની હાથ ની તો મને બહુ જ ભાવે પાઉભાજી. અને મગની દાળના પરોઠા તો દહી સાથે બહુ જ ભાવે મને.
એમાં શું છે કે કાલે જ બનાઇ હતી એમને પાવભાજી.
હા એ તમારા ભાઈએ છે ને મને ફોટો મોકલ્યો હતો તમારા ભાઈએ ખાધી
અચ્છા અચ્છા બરોબર બરોબર!
તો મને બહુ જ ભાવિથી ફોટો મોકલો ને તો ફોટામાં જ મને બહુ જ ગમે.
બરોબર બરોબર
હમ હવે મમ્મી પપ્પા ગયા છે છોકરાને આટો મરાવા તો તમારા જીજાજી રે કઉું છું કે આઈસ્ક્રીમ મંગાવી દે અમારા બે માટે
તમને તો ગળું ખરાબ છે તો કેવી રીતના આઈસ્ક્રીમ ખાસો?
પણ ગોળિયો ગોળું છું ને તો પછી એસિડિટી જેવું થઈ જાય છે એવું થાય છે.
હા તો બરાબર તો ચાલે પણ ઠંડુ દૂધ પીલો ને એવું હોય તો,
પણ દૂધ તો મને ભાવતું જ નથી.
એવું છે હ તો પછી ચાલે હવે
હ
હ એવું હોય તોને તમે હવે ખાઈને પી આવ શેક બદામ છી આઈસક્રીમ ખાઈઓ,
તૈયાર થવાનું જ કંટાળો આવે પાછું કોણ તૈયાર થાય. અડધો કલાક તો તૈયાર થવામાં જ જતો હતો.
હા એ વાતી બરાબર તમારી મારે બી હવે નીચે જઈશ એટલે ખબર પડશે પપ્પા કંઈક લાયા હશે આઈસક્રીમ કેવું કંઈક.
બરાબર તમે લોકો જાવ છો ને તમારા પાવા સાથે આંટો મારવા રાતે
હા અમે લોકો પણ સોસાયટી માં જ જઈએ છીએ સવા રાત્રે. જઈએ ને એટલે એક લાઈન થી બીજી લાઈનમાં પાછા.
હા હા હા બરાબર, તો ચાલી જાય તમારા પપ્પા તો? હરવા ફરવાના બહુ શોખીન માણસ છે પણ તમારા પપ્પા એ તો તમને બહ જ સારું રાખે ફરાવે, મજા બહુ કરાવે તમને, મને પણ બહુ મજા કરાવતા હતા
હા એ તો બરાબર તમારી વાત.
ચલો મૂકું હવે જૈસી કસન. જે સી કસન